હલો
હેલો
કેમ છેો તમે
હ મજામાંજ છ તમેં કેચ બેિન
હું પણ મજામાંમ તમને મારી અવાજ આપતી છે
હા આવે છે ને.
સારું આ. આજે હું તમારા સાથે ઉનારો વિશે વાત કરવા માગુ છું તમા તમારા પાસે ટાઈમ છે
હા ટાઈમ છે ને બોલો ને
સારું તો તને ખબર છે ને એમ રોારો નાારો છે જે ગરમી કહેવામાં આવે છે. ભારત વિવિધ સ્વર ઋતુઓનો દેશ છે.. અહીં મુખ ત્રણ ઋતુઓ છે. શ્યારો ઉનારો અને ચોમાસું તને તો ખબર જ હશે શળાની ગુલાબી ઠંડી પૂરી થતાં જ માર્ચ મહિનાથી ઉનારો ઋતુની શરૂઆત થાય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ મહિનાનો ઉનાળો હોય છે. આ ઋતુમાં સૂર્યનારાયણ પોતાના પ્રચંડ પ્રગૃપ દેખાયે છે. ઉનાળામાં દિવસે લાંબા અને રાત ટૂંકી હોઈ જાય છે. સવારે સુરજ વહેલો ઉગટે છે અને સાંજે. મોડે આત્મે છે. બપોરના સમયે સૂરજના કિરણને સીધા પડતા હોવાથી તાપમાન ખૂબજ વધી જાય છે આ ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ પવનને લૂ કહેવામાં આવે છે. ઘૂરની ડમરીઓ અને વંઠોર આ ઋતુની ઓળખ છે. ગરમી હોવા છતાં આ રીતુમાં લીમડા પર મોર બેસે છે. ગુલમોહર અને ગરમારાના વૃક્ષો લાલ અને પીળા ફૂલો થી ખીલી ઉઠે છે જે વાતાવરણને સુંદર બનાવે છે. ઉનાળાની ગરમિ થી બચવા માટે લોકો પોતાના જીવન ક્રમમાં ફેરફ કરે છે. લોકો સુતરાવ અને આછા રંગના કપડા પહેરવામાં પસંદ કરે છે. ગરમીમાં રાહત મેળવવા લોકો ઠંડા પીણા આઈસક્રીમ છાશ લસ્સી શેરડુ શેરડી રસ પ્યા છે તમે ખબર છે ને? કે શેરડીનો રસ કેટલું સારું લાગે છે. ઉનાળો એ ફરોનો રાજા કેરીની ઋતુ છે આ સિવાય તરબૂજ ટેડીી અને સકરટેડી જેવા પાણી થી ભરપૂર ફળો આ ઋતુમાં પુષ્કળ મળે છે. બપોરે રસ્તાઓ સુમસામ થઈ જાય છે લોકો ઘરમાં પંખા એસી કે કુલરની. ચે આરામ કરે છે. ઉનાળની સૌથી મોટી નકળતા પાય. તેઓ પાણીની અછત છે. નદી તળાવ અને કુવા સુખાઈ જાય છે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી તંગી સર્જાય છે. પશુ પંખીઓ પાણી અને છાયરા માટે વ્યાકુળ બને. છેસત ગાય ઘણા દયાળુ લોકો પક્ષીઓ માટે કુંડા બાંધે છે અને પશુઓ માટે હવામાં ભરે છે. તમે ખબર તમે ખબરજ હશે. ઉનાળામાં હોળી ધુળેટી રામનમી હનુમાન જયંતિ અને આખત્રી જેવા મોટા. તહેવારો ઉજવવામાં આવે છે. આ ઋતુમાં શાળાઓ અને કોલેજમાં લાંબુ વેકેશન હોય છે. જેને સમર વેકેશન પણ કહેવામાં આવે છે. બાળકો આ સમયમાં મામાના ઘરે જાય છે. અથવા નવી પ્રવૃત્તિઓ શીખે છે લોકો ગરમીથી બચવા માટે માઉન્ટ આવો સાપુતારા શિમલા કે મલાલી જેવર ઠંડા પ્રદેશો. તેને હિલ સ્ટેશન પણ કહે છે પણ ફરવા જાય છે. ઉનાળા બલે અશાય ગરમી અને પરસેવો લાવે પરંતુ તે કુદરતના ચક્ર માટે ખૂબજ જરૂરી છે. નાના પ્રજન ટાપનાને કારણે દરિયાના પાણીનો ભષપ ભવન થાય છે જેનાથી વાદરો બંધાય છે અને ચોમાસામાં સારો વર. સાદ આવે છે આમ ઉનારો એ આગામી ચોમાસાના આધાર સ્તંભ છે તમારું શું વિચાર છે આ વિશે?
હા તમે સરસ કીધું અને તમે ખુબજ ચોક્કસ કીધું. ઉનાળા છે ને આપણા વર્ષનો મુખ્ય અને ઋતુ માંથી એક છે. મને સામાન્ય રીતે છે ને માર્ચ થી જૂન અને સૌથી ઉનાળો ઋતુ કહે કહે છે. અને આ ઋતુમાં છે ને સૂર્યનો છે ને તાપ ખુબ જ વધારે હોય છે અને દિવસ લાંબા તો તેમ જ પછી રીતાઓ ઠંડી હોય છે. અને તમને તો ખબર જ હશે કે દિવસો કેટલા ઉનાળામાં લાંબા હોય છે ને રાત તો એટલી ટૂંકી હોય જ છે ને કઈ કહેવાનું નહી. ઉનાળામાં જ ને લોકો હળવા સુતરાવુ કાપડ પહેરે છે અને અ ગરમીથી છે ને બચાવવા માટે છે ને ઠંડુ પાણી છાાસ જેમ કે તમે કીધું પછી લીંબુ સરબત અને ફળો સેવન કરે છે આ ઋતુમાં છે ને કેરી અરે તરબુંચ અ ને ખરબૂજ પછી લીચી પછી જામફળ જેવા છે ને. સ્વાદિષ્ટ ફળો છે ને એ મળે છે. છે અને હુ કઉ ને તો કેરી છે ને ઉનાળા એટલે કેરી કેરી મળે છે ઉનાળા માં અને કેતડી તો આપડા ફળ ની રાજા છે. જે ઉનાળામાં જ મળે છે. શાળાઓમાં છે ને ઉ ઉનાળા નો છે ને રજવુ અને હોવા છે ને બાળકો આનંદ અને સમય પસાર કરે છે. અને ઉનાળા માં છે ને પાણી ની અછત પછી એ છે ને લાગવી છે ને અને વધુ છે ને ગરમી જેવી છે ને મુશ્કેલીઓ પણ આવે છે. તેથી છે ને બપોર ને પછી તડકામાંથી ને બહાર જવાનું છે ને ટાળવું જોઈએ. અને છે ને હું કઉ ને તો પરંતુ પાણી પીવું જોઈએ કારણ કે વૃક્ષ ને જે પછી રક્ષણ કરવું જોઈએ કારણ કે એ પાણી તો એટલું ઓછું થઈ જાય છે ને બોડી રી ને એટલે ચક્કર વક્કર આવાજ લાગે છે ને વૃક્ષની છાણામાં બેસવું જોઈએ કારણ કે તે વૃક્ષ છે ને આપણે ઠંડુ એટલે અ સહન આપે છે ઉનાળો છે ને આપણને છે ને પાણી નું મહત્વ સમજાવે છે. જમીનમાં છેને ઉનાળા માં એટલી ગરમી હોય ને કે જમીન પણ સુખાઈ જાય છે અને કુદરતી જતન જતન કરવા છેને પ્રેરણા આપે છે. જો આપણેે છે ને સવજતી રાખીએ છે ને. ઉનાળા ઋતુમાંથીને આનંદ પણ મળી શકાય છે તેથી છે ને ઉનાળો એક મહ ત્વપૂર્ણ અને ઉપયોગી ઋતુ છે ઉનાળામાં છે ને શાળાઓમાં છે ને ઉનાળા ની છે ને રજા હોવાથી છે ને બાળકો અને ર મતો રમે છે. પછી આરામ અને મનોરંજન નો સમય મળે છે તે લોકોને સ પ્રકારી શરીર ને છે ને વિટામિન ડી મળે છે. તમને તો ખબર જ છે કે જે હાડકાને છે ને મજબૂત બનાવે છે હા ને. તો પછી હું કપડા ની વાત કરું ને તો ઝડપે છે ને સુકાઈ જાય છેને. એ હું કહ ને તો એક કલાકમાં જેટલા પણ કપડા આપણે ધોઈને મૂકીએ ને તો એક કલાકામાં જ છે ને કપડા સુખાઈ જાય છે. જાણે વરસાદ વહેલા છે ને અ ખેતની છે ને તૈયારી કરવામાં છે ને. અ ખેડૂતોની છે ને સમય મળે છે પછી આઈસક્રીમ ઠંડુ પાણી છાસ લીંબુ શરબત જે ભી તમે કીધું હતું તે ખુબ જ ભીગું જોને પ્રવાસ ન પછી આનંદ પણ ખુબ જ આવે છે ઉનાળામાં બ્લિન્કીટ માટે છે ને ઘણા લોકો છે ને ઉનાળાની રજાઓમાં છે ને ઉપયોગ કરે છે. અ હું કઉ ને તો સૂર્યપ્રકાશ ની છે ને ભોજને ઓછું ઓછી રહે છે તેના છે ને કારણ કે. એટલી જગ્યાઓ છે ને અ જીવડુંઓ અને. અ ફેલાવો ઘડી જ ઘડી શકે છે અને હું કઉ ને તો. જમીનમાં છે ને ખેડૂતોને પણ ઉનાળામાં કેટલીક ખેતી કરવા ટાઈમે ખૂબ જ મુશ્કેલી આવે છે. અને જમીન તો સુખાઈ જાય છે જેમ કે મુંબઈ સાઈટ એટલી જમીન સુખાય તે પાણી જોજ ના હો. આવે છે અને મોટર ચાલુ કરે છે તો મોટર પાણીને જ ન ફેકી શકાય છે. અ હું કહ તો ઉનાળાના છે ને નુકસાન પણ ખુબ જ છે જેમ કે ગરમી ઘટવા છે ને. એટલે ગરમીને લૂ પણ કહેવામાં આવે છે એ લાગી શકે છે. અને તેમાં છે ને બીમારીઓ પણ આવી જાય છે શરીરમાં છે ને પાણી ની કમી થઈ શકે છે. અને વધુ પરસવો છે ને આવવાથી છે ને થાક અને નબળાઈ અનુભવ છે. અને પછી. નદીઓ છે ને તળાવો અને કુવાઓ છે ને પાણી ન સરતારો ઘટી શકે છે. ખેતીના પાકને છે ને ગરમી ના કારણે છે ને ખુબ જ નુકસાન નુકસાન થાય છે જેમ કેું કીધું ને ખેડૂતોને ખેતી કરવામાં એટલ નુકસાન થાય છે ને કેમ કે પાકોને પણ ખુબ જ નુકસાન થાય છે. અને અનાજક ચાવલ કે બધા જવારોને ખુબ જ નુકસાન થાય છે ને બપોરના પછી તડકામાં છે ને બહાર જવાથી ને ચક્કર આવી જાય છે તમને ખબર હશે કે ઉનાળામાં તો બપોરે જવું જ ન બહાર. કારણ કે તેનાથી બીમારીઓ આવી જાય છે પસીના નથી એટલી બોડી માં તકલીફ થાય છે ગરમ ગરમ પછી લૂર લાગે છે અને ચક્કરો આવી જાય છે.. અથવા. પછી છે ને તબિયત છે ને બગડી જ જાય છે એટલે બપોરમાં છે ને. છત્રી લઈને નીકળી નીકળવું જોઈએ કેપ લઈને નીકળવું જોઈએ. કારણ કે પછી નીકળવું જ ના જોઈએ હું તો કો છું નીકળવું જ ના જોઈએ અને બીજળી નો છે ને આ વૃક્ષ વધે છે કારણ કે પંખા પછી એસી વધુ. પછી છે ને ચાલે છે તને તો ખબર જ કે ઉનાળાના સમયમાં છે ને કેટલી. બધા લોકો અ એસી પંખા એ બધું કેટલા ચલાવતા હોય છે જંગલમાં છે ને આગ લાગવા જો છે ને શક્યતા વધી જાય છે ઉનાળામાં એટલી ગરમી હોય છે ને કે જંગલમાં છે ને આગસ્ટ પછી લાગવાની શક્યતા છે ને ખુબ જ વળી જાય છે અને હું કોમ છુ ને તો. અ એટલે ઉનાળા છેના ફાયદાઓ પણ ખૂબ જ છે અને નુકસાન પણ ખૂબ જ છે. એટલે ઉનાળામાં તો મને ખુબ જ સારું લાગે છે કારણ કે શાળાઓમાં રજા મળે છે. ખુબ જ સારું ને ફરવાનું મળે છે પણ છે ને વધારે ઉનાળા માં છે ને ફરવું ના જોઈએ કારણ કે તેનાથી છેને લૂ લાગી જાય છે ને બીમારીઓ આવી જાય છે. ગરમી ના કારણે છે ને એટલે હલકા કપડાં પહેરવા જઈએ કારણ કે ખુબ જ ગરમી હોવાથી છે ને આપડે બીમાર થઈ શકીએ છીએ ને મોટા જાઝડા કપડાં પહેરવાથી છે ને પછી ન પણ ખુબ જ આવે છે તમે શું કેવા માંગો છો બેન
તેમણે ખરેખર ચોક્કસ કીધું. અ તમે તો ખબર જ હશે આ ઋતુમાં દિવસની દિનચર્યા લોકોની દિનચર્યા બદલી જાય છે લોકો સવારનો સમય ખૂબ જ. ખુશનુ ખુશનુમાં હોય છે પક્ષીઓના કલરો અને વહેલી સા સવારોો ઠંડા પવન લોકોને તાઝગી આપી આપે છે ઘણા લોકો સવાર વહેલાં ફરવા જે તે મોર્નિંગ પણ મોર્નિંગ વોક પણ કહેવામાં આવે છે. નીકળી પડી છે સૂરજ માથા પર આવતા જ બપોરે બાર વાગે. ત્યાં પછી રાસ્તા સુમસામ થઈ જાય છે આકાશમાંથી જાણે આગ વરસ હોય તેવો અહેસાસ થાય છે બાપોરે ફૂંકાતા ગરમ પવનને એવું કહેવામાં આવે છે જે તેના બચવા લોકો મોડે રોમાલ કે સ્કાફ બાંધે છે સૂર્યાસ્ પછી વાસ વાતાવરણ ધીમે ધીમે ઠંડુ થાય છે લોકો ઘરની બહાર આગળ સીમા કે બગીચામાં હવા ખાવા નીકળે છે રાત્રે ઠંડો પવન ચાલુ થતા લોકોને ગરમીથી રાહત મળે છે લીમડાના વૃક્ષ પર મોર ફૂલ બેસે છે જેની સોગંધ વાતાવરણને શુદ્ધ કરે છે વન વગાારા ખાકરના ફૂલ લાલ ચટક રંગ ખીલે છે ગુલમુહનના લાલ નારંગી ફૂલો અને અને ગરમળનાં પીળા ચટક ફૂલો રાસ્તાઓની શોભા વધારે છે આ ઋતુમાં આંબાળના ઝાડ પર કોયલ રાની મધુર ટહુકા કરીને વાતાવરણ સંગીતમય બનાવે છેમી સવાય કરતા માટે લોકોની જીવનશૈલી બદલાય છે લોકો હળવો ખોરાક લેવાનો પસંદ કરે છે શરીરને ઠંડક આપવા માટે છાત લસ્સી લીંબુ શંબાદ વારિયળ નો શંબાત શેરડીનો રસ અને નળ પાણી જેવા ઉપયોગ વધે છે કુલ્ફી અને આઈસક્રીમની દુકાન પર ભીડ જોવા મળે છે ઉનારા એ સ્વાદ પ્રિય લોકો માટે ઉત્તમ ઋતુ છે કારણ કે આ ઋતુમાં ફોના રાજા જેમ કે તમે કીધું જ કેરી ન ીતુ છે આમ કેસર લંગડ જેવીી કેર્યોના રસે લોકો હશે હશે હશે ખાય છે આ ઉપરાંત ડબુટેટી દ્રક્ષ અને જંબુ જોવા પાણી ભરપૂર ફરી શરીરનું ડિહાઈડ્રેટ રાખે છે ચાલો બેન મને તમારા સાથે વાત કરવા ખૂબ જ ગમ્યું તમારો ખૂબ ખૂબ આભાર
તમારો પણ ખૂબ ખૂબ આભાર